હાલો. હા, બસ મજામાં મજ જામાં. અવાજ આવે છે તમને?
હા, કમ્પ્લીટ આવે છે.
હમ્મ.
બોલો શું કો છો? બસ શાંતિ.
શાંતિ શાંતિ આપ તો બસ એક મસ્ત વિષય મળ્યો તો મેં કીધું આપડે આજે ચર્ચા કરીએે એના ઉ પર. કે ઘરમાં પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરાનું મહત્વ કેટલું છે આપડામાં
હા આબને ખુબ સરસ વિષય છે મને લાગે છે કે પરંપરાઓ કુટુંબની એક સમાન સૂત્રમાં બાંધીને રાખે છે.
ભાઈ બિલકુલ આ બઉ સાચી વાત છે નાની ઉમર થી જો બાળકોને બા બાળકો જે રીતે ઘરમાં મોટા લોકો જુએ છે તેજ રીતે સંસ્કાર મેળવે છે.
હા અને તમે જોઈ શકો છો કે મને બી આમ ઘરમાં સવારે ઉઠીને દીવો કરવાની પરંપરા છે અને આ પરંપરા બહુ ઘણા પીઢીઓ થી ચાલી આવી છે.
સાચે અમારા ઘરમાં પણ સવારે પ્રાર્થના કરવાની પરંપરા છે તેનાથી દિવસ દિવસની શરૂઆત એકદમ સાંસ્કૃતિક રીતે થાય છે.
હા અને પરંપરાઓ મોટો ફાયદો છે કે કુટુંબની એક ઐતિહાસિક સાથે જોડાયેલ છે.
બઉ બઉ બઉ સાચી વાત કહો છો જારે દાદા દાદી પોતાના અનુભવ કહે છે ત્યારે બાળકોને પણ ઘણું શીખવા મળતું હોય છે.
હા અને આજકાલ તો ડિજિટલ યુગમાં ઘણો લોકો પરંપરાથી દૂર થતા જાય છે.
બસ આ તમારી વાત બઉ સાચી છે મને મને પણ લાગે છે કે બધી પરંપરાઓ છોડવી જોઈએ નહીં આપડે કેટલીક પરંપરાઓ આપડી ઓળખ આપે છે.
હા અને તમે જોઈ શકો છો કે ઉદાહરણ તરીકે લઈ લે કે તહેવારો ના દરમિયાન કુટુંબ સાથે મળીને ઉજવવા ઉજવણી કરતા સુંદર પરંપરા છે.
એકદમ તહેવારોમાં બધા સાથે બેસીને જમવાનું પણ એક કુટું એક એક આપડી પરંપરા છે જેનાથી આપડી કુટુંબની એકતા વધારે વધે છે.
હા અને તમને શું લાગે છે કે નવી પેઢી પરંપરામાં રસ દેખાવે છ
અ જો તમને તને સારી રીતે સમજવામાં આવે તો જરૂર રસ દેખાડશે જ આવે પેઢી.
હા પણ ફક્ત નિયમો તરીકે નહી પણ તેનો અર્થ બી સમજાવો જોઈએ
બિલકુલ એકદમ સાચી વાત કે જો બાળકોને ખબર ખબર પડશે કે કોઈ પરંપરા પાછળનું શું કારણ છે તે ખુશીથી એ એક્સેપ્ટ કરશે જ આ પરંપરાને પણ.
હા અને મારા દાદા પણ કેહેતા હતા કે પરંપરા ફક્ત રીતિ રિવાજ નથી પણ જીવન જીવનની પદ્ધતિ છે.
બોવ બોવ સાચી કેટલી સુંદર વાત કહે છે તમારા દાદા પરંપરાઓમાં ઘણી વાર તો આપણને એવા અનુભવ થાય છે કે આપણને જ્ઞાનને બધું પણ ઘણું મળતું હોય છે.
હા જેમ કે મોટા લોકો ના આશીર્વાદ લેવા એ બી એક બો મોટી પરંપરા.
એટલે બઉ આ પરંપરા થી તો શું કેવાય વિન એકદમ એકદમ શું કેવાય આપડી ભાવના એમના પ્રત્યે વધે છે અને ઘણું બધું મળે છે એમના આશીર્વાદ થી આપડે આગળ કામ પણ સારા કરી શકીએ.
હા અને આજે પણ ઘણા ઘરોમાં બાળકો સવાર ઉઠીને લોકોને પ્રણામ કરતા હોય છે.
સાચે આ નાના આ નાના લાગે તેવા કાર્ય પણ વ્યક્તિગત પર બઉ મોટો પ્રભાવ આપે છે.
હા અને તમને શું લાગે છે કે કોઈ ખાસ કુટુંબિકતા પરમપતા યાદ છે તમને પરંપરા
અ એવું તો એક હતું કે દર રવિવારે બધા કુટુંબો સાથે બેસીને ભોજન કરવાની એક અમારે ત્યાં બઉ જૂની પરંપરા હતી.
હા ખુબ જ સરસ આવા સમયમાં દરેક વ્યક્તિ પોતાના અનુભવ શેર કરી શકે છે.
સાચે સાચે અને સંબંધો પણ એકદમ મજબૂત બનતા હતા.
હા. સો ટકા અને મને લાગે છે કે પરંપરાઓ કુટુંબને બઉ આમ બતાવે છે એમ સારી રીતે જોડે છે.
ઓહો તો એ તો છે જ ને બહુ સાચી વાત કહી છે કારણ કે તેમાં લાગણીઓ યાદો સંબંધો ઘણા બધું સમાવી રહેલું છે.
હા અને આજકાલના લોકો બઉ વ્યસ્ત જીવન જીવે છે એટલે આવી પરંપરાનું મહત્વ વધી જાય છે.
બિલકુલ બઉ સાચી વાત પરંપરાઓ તો લોકોને એકબીજા માટે સમય કાઢીને એમ શું કેવાય પ્રેરિત કરે છે.
હમ અને તમને શું લાગે કે કેટલીક પરંપરાઓ સમય સાથે બદલવી જોઈએ.
હા એમ જે પરંપરાઓ ઉપયોગી નથી. ઉપયોગી નથી રે. તી બરાબર છે. તેને સમયસર. અનુસારે આમ બદલવી બદલી શકાય.
સંસ્કાર જીવતા રહેવા જોઈએ.
એ તો સાચી જ વાત છે ને પરંપરાઓ પરંપરાનો મૂળ ઉદ્દેશ જ માનવતા અને પ્રેમને પ્રેમ જાળવતા રાખવાનો છે. એજ નહી હોય તો પછી કેમનું આગળ પોસિબલ થશે
ના ના સો ટકા ની વાત છે અને આ બધું આજ કુટુંબ ને મજબૂત બનાવે છે
એ તમારે એટલે જ ને કે પેઢી દર પેઢી પરંપરાનો વારસો આગળ વધારવો જ જોઈએ આપડણે
હા કારણ કે આ વર્ષો પૈસા કરતા પણ બહું વધુ કિંમતી
બહું મને મને પણ એવું લાગે છે
હમ તો શું કરો ચાલો આગળની વાતમાં આપણેે વિવિધ કુટુંબિક પરંપરાઓના ઉદાહરણ
અરે જરૂર જરૂર તે પણ એક ખૂબ જ રસપ્રદ રહે છે ખબર છે વિષય ક કે આમ પા પાછલી વાતો આપણે જેમ પરંપરાઓનું મહત્વ જોયું હવે કેટલીક વાર કેવું હોય કે આમ શું કેવાય પરંપરાઓ વિશે પણ વાત આપણેે બહું કરવી જોઈએ
હા અને દરેક કુટુંબ ની પોતાની એક અલગ પરંપરા હોય છે તેમાં પરંપરાઓનો બહુ મોટો ફલ હોય છે
સાચે સાચે તમારી વાત એકદમ મારા એક મિત્રના ઘરે દર વર્ષે કુટુંબના બધા જ સભ્યો એક સાથે પ્રવાસ પર જવાની પરંપરા હતી
વાહ આ પરંપરાથી તો સંબંધો બહુ વધું મજબૂત
બિલકુલ બહુ સાચે બધા જ બધા જ વ્યવસાય જીવનમાંથી સમય કાઢીને એક સાથે આમ સમય વિતાવો એ બહુ આનંદની વાત છે આપણા માટે
છે અને અમારા ઘરમાં તો દર તહેવારે પેલા ઘરના મોટા લોકોની સલાહ લેવાની પરંપરા છે
ઓહહ સરસ આથી તો તેમના અનુભવો આપણને લાભ આપણને લાભ મળે છે એમના
હા અને મોટા લોકોને પણ તેમનું મહત્વ લાગે છે
એ તો લાગે જ ને આમ આજકાલના નાના કુટુંબો આજના નાના કુટુંબો વધતા જાય છે તેમાં શું માનો માનો છો તમે
હામાં શું છે થોડી અસર તો પડે જ છે પણ જો ઈચ્છા હોય તો પરંપરા ન જીતવી રહી શકાય છે
એ તો જ સાચી વાત છે તમારી પણ એકદમ કે અંતર અંતર હોય તો પણ ટેકનોલોજી દ્વારા બધાથી આપડણે જોડાઈ શકીએ આજકાલ વિડિયો કોલ ની પણ ફેસિલિટી આવી ગઈ છે આપણી જોડે
હા સાચી વાત છે આજકાલ વિડિયો દ્વારા બી કુટુંબ સાથે તહેવાર ઉજવી શકાય છે
હા મને તો મને તો લાગે છે કે આપણું પરંપરાઓનું મૂળ ભાવ જ મહત્વપૂર્ણ છે
હા બિલકુલ રીત બદલાય પણ ભાવના એજ રહેવી જોઈએ
એકદમ તમારા ઘરમાં કોઈ ભોજન સંબંધિત પરંપરાઓ છે
હા છે ને આપડે દર ઉત્તરાયણ એ બધા સાથે બેસીને ઊંધિયું અને જલેબી ખાવાની પરંપરા છે
અરે વાહ વાહ આ આ પ્રસંગો જો બાળપણની યાદો આપણને આમ એકદમ યાદ કરાવી દે છે
હા જુવઓ ને આજે પણ ઉત્તરાયણ આવે એટલે તે દિવસો યાદ આઈ જાય છે
સાચેમાં આમ પરંપરાઓ ઘણી વાર યાદોને પણ જીવતી રાખે છે ખબર છે તમને
હા અને કુટુંબ ની એક ખાસ ઓળખ પણ બનાવે છે
અરે કેટલી વાર તો કેવું હોય કે લોકો લોકો છે, કે પરંપરા પરં પરઓને પ્રગતિમાં અડચણ બને છે,
હા, પણ મને એવું લાગે છે કે પ્રગતિ અને પરંપરા બંને સાથે ચાલી શકાય,
કે જો પર પરંપરા આમ સંસ્કારાત્મક હોય, તો તે પ્રગતિમાં મ મદદ કરે છે, આપણને
હમ્મ એટલે ઉદાહરણ તરીકે લઈ લો કે મોટા લોકોનો આધાર કરો એક પરંપરા છે, પણ અને એક સરસ ગન પન છે, એમ
અરે એકદમ એકદમ આ તો આવા આવા જો ગુણ કોઈ કોઈ પણ યુવામાં મહત્વપૂર્ણ રહે છે.
હમ્મ પણ તમે ક્યારેક કોઈ જો ને પરંપરા વિશે આશ્ચર્ય અનુભવ છે,
હમ્મ હા એક એક ગામમાં જોયું તું કે નવું ઘર બનતું હતું, પેલા પેલા શું કેવાય બધા જ પડોશીઓને બોલાવીને ભોજન કરાવતા તાતા હું એક વાર આમ એ જોઈને એવું ખુબ જ આનંદ થતો હતું, ને કે આમ પહેલા બધા જ પડોશીને બોલાય અને એક સાથે ભોજન કરાવું એ પણ આપડી એક પરંમપરા હતી, પેલા
ના ના સો ટકાની આ સામૂહિક એકતા ભી એક સરસ ઉદાહરણ છે,
અરે એ તો છે જ ને લોકો વચ્ચેનો પ્રેમ અને સહકાર પણ વધે છે, એની અંદર
હા, અને આજના સમયમાં પન આવી પરંપરાઓની જરૂર છે,
સાચેમાં સાચેમાં મને તો આમ એવું થાય છે, કે જો લોકો વચ્ચે સંપર્ક ઓછો થાય તો તો ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ આવતા હોય છે,
હા એજ એજ મને સાચી વાત પન પરંમપરાઓ જીવનમાં ઉત્સાહ અને રંગ ભરે છે,
અરે તમારી વાત બો સાચી લાગી બોલો મને, એકદમ અને તો આપણને તમને આ ટોપિક પર વાત કરીને કેવું લાગ્યું?
મને તો બોઉ સરસ લાગ્યો ટોપિકમાં મજા આઈ ગઈ આમ વાત
અરે તો તો આપડે એક નવા ટોપિક લઈ અને ફરી એક વાર આપણેે વાત કરીશું,
પાકું જ ઓ કે,